હલો હલો હ શું કરો મજા?
કઈ ની આઇજા મજામા તમે?
હ મજામા બધા મજામ
હ બધે મજામ
શું કરે હ
કોઈ નઈ આ બેઠા
મશીન ને આ બેઠા મશીન બેઠી હતી
હમ
હમ બ્લાઉસ સીવતી તી બોવ ચા પી તમે પીધા?
હા, પીધો
મશીને બેઠી હતી બ્લાઉઝ સીવતી હતી
હ, તમે આવો
આવશું હ કોઈક દિવસ
પછી કોલેજ ચાલુ થઈ કે હવે?
હવે ચાલુ થાહેને
ક્યારે જવાનું?
છ તારીખથી જવાની હે
હમ મારે છે કોલેજે મારે જાવું તું
એ તો હવે મુ જવું પછી તમને કહીશ
હારુ બધા મજામાં આમ તો?
હવ બધે મજા
હમ્મ અમે તો ભજન ગાવા જતા પરમદાડે
એમ તમે ગાતા હશો?
ના રે હવે શીખાવે કોણ?
હારુ
તમે આવજો ભજન ગાવા
હારું.
તમને આવડતું હશે ન ભજન ગાતા?
હા, મને આવડે. હવે, તમ મન કેજો અમે આવશું.
આવશું તારોડી.
હારું આવશે હો.
બીજું શું શું ચાલે?
બસ રેડી.
તની પરીની ભણવા જતા હશે?
ભણવા જ આજથી તો બધાને મોડું ભણવાનું ચાલુ થઇ છે.
હમ્મ, ટ્યુશન બંધાયું હશે.
હ બંધાય છે ને.
તની તો નવદ તની નવદની પરીક્ષા ના પૈસા આલવા છે.
વાચમો હોયન એટલે.
ટ્યુશન બધાને છે તો એમ.
પલીન વડી એમ મેથનું બતાવાનું ટુઈશન.
હું મેને આવીએ છી આઠ માં માઈ.
હક.
હા હા. હમ્મ ભાવ એ તે બીજ કરે કે નહી?
ફરી વાય હે વરસાદની વાત જોય રયા.
વરસાદ આવે તો સારી વાત છે એને કઈ તો. અમારે વાય છે કોણ મગફળી.
હા અમારી ભાઈ હવે અઠવાડિયે દિવસી હવે નીકળ થોડું થોડું.
મારે હવે થોડ તો અયા ક એટ બધુંં ક
ઓવે.
હા તોની બુનાયા હે. હમ્મ. ભજન, હમ્મ. ઈ આવી રહ છે રમી રા કોણ હમ્મ. હમ્મ ભજન હોય તો હાલજો. અમ સોમવારે કેમ બજે રાખવાનું કેવાય.
બધા ઘરે ઘરે હસી ને પર્યન.
હમ્મ કરી કરી રાખશ હન.
હમ્મ હમ્મ.
કેતા તા વે સી કર રાખે હે કે નહી રાખતા.
રાખેજો ક્યાં જો અમે આવશુ.
હારૂ આમ તો બધ મજામ છે ને? છ તારીખથી કોલેજ ચાલું થયા.
ઓ અચ્છા તારક થી. હમ્મ.
હાલો.
હાલો.
હમ્મ.
હમણા ફી ભરવા જયા હતા એટલે કે મેસેજ આવશે મેસેજ આવે તો કે છ તારીખે જવાનું.
હક મેસેજ આવે તો
હમ્મ.
છ તારીખે જાય હા.
હમ્મ, હમ્મ.
શું કરે બધા?
કોઈ નની બધે એ બોલ મશની બેઠ હતી.
હા હ એન એન તાર થી શીખી લેવાનું થોડું થોડું. રાઉજ નહીં તો આવડતો કે થોડું થોડું.
હમ્મ આવડેને ડ્રેસ ને એવું સિ
હા હ મેં થોડો થોડો શિવ શિવ બનાવે
હાડલાને એવું બધા શીતો સો.
હાડલા થોડ થોડા ફાવે. પણ બ્લાઉઝ ની ડ્રેસ ને એવું બધું સીવું. હમ્મ. પાર્લર નું થોડું-થોડું શીખવું હું પન
એમ પાર્લરમાં શું-શું શીખ્યા?
વેક્સને એવું કરતા આવ આવડે બધું પણ.
અમ્મ. મહેંદી મુકતા આવડતી હશે?
મેંદી તો આવડે માપની એટલી બધી નહીં.
મામા ને માપ ની આવડે.
એટલી બધી દુલ્હન મેદી ના આવડે એમ.
હમ્મ આપડે ફરી એવી.
હમ્મ. એવી ફરક વધારે તો વધારે નહીં આવડતી.
હમ્મ-હમ્મ.
અમેય હમણા ફરવા ગયા તા.
હમ્મ. ચ્હા કોન જ્યાં તા?
હા રાણકીવાવ ને એવા ફરવા જત
હંમ્મ. પાટણમાં?
અહં.
હમ્મ. બે જણા જયા તા?
નારે એકલા.
હમ્મ.
ઘરના બધા.
હોવે.
અમ્મમ. એટલે જોવા લાયક હારૂ હે સ્થળ.
અમ્મ-અમ્મ જાસુ હો.
હા. બધા મજામાં હેને આમ તો
હોવ બધે મજા.
આબુ નહીં કોઈ દાડો
હશે. તમેય આવો.
અમેય આવશું.
આ તો માર મમ્મી એય ખેતરમા ગયા હે
હમ્મ.
અમ્મ-અમ્મ.
એરંડા વાયા હશે.
ના હજી તો હવે વરસાદ આવે એટલે એરંડાનું ને બધું આવશે જાડ ને. અમ્મ-મમ્મ.
જમવાનું બનાય કે નહીં?
આટલું વહેલું હોય જમવાંનુ? તો હજી વાર હે.
એમ
હા હ તમારા જીવમાં વાળ છે.
હજી તો હજી તો હવે શાર વાઢવા જાવું હે ખેતરમાં
ડજી શિક ઉપરા
કોઈ નઈ અમે અહયા કર હતા અમારે હવે સારવારવા જઉં
હ હમ. હા મ જ હ પણ સારડા
હ અમારે હવે જ આવશે
હમ્મ.
ભેસ દોવાની પહે મા મમ્મીની દોવ હ
હ અ.
છીતે આટ દવા
એક પૈસા લે
એ ક
હ.
બેશવાર હિન ત એક ગયા રહે હમ
પરાવ તો એસ કરે રાખો.
ભરાઈ દે થોડું ઘરે રાખવાનું ખાય એવું.
એમાંરે થોડું બરાવા બે કલે છેે, એટલે.
હમ્મ.
છ તારીખ થી કોલેજ ચાલુ થાય એટલે જવાનું જ નહ છ તારીખે તો?
હ છ તારીખે જાવ છો પ એ જોશે કે રેગ્યુલર જાવ એ કે કોક દિવસ જવું હેએતો
હ આમાં એક બેન તો હોસ્ટેલમાં ગયા કોહને અગયારમાંમ સાન્સ ત હ સાન્સ એ રવાનું ખાવાનું પીવાનું બતાવી જ
એમ ચેવી રેવાની વ્ય વ્યવસ્થા જેવી હે?
પણ બધું એ મળી ર નાહવાનું ધોવાનું
સ્કૂલ પસે એક સિટી?
સ્કૂલ પહે જ બધું એ લખતું જ છે. પણ
હા.
સ્કૂલ ને બધું હોસ્ટેલ ને બધું પાહે પાહે છે. ખાવાનું સારું હોય બેટા પણ નાસ્તો હોય.
હમ્મ.
નિશાળમાંય ખાવાનું હોય.
જે ઉપભાવ હૈ કે સાયન્સ?
હારુંફાવ હે કોણ હાલ તો
હમ્મ.
ક્યાં તેથી હારું ફાવે છે. પછી ખર હોય હમ હેલો.
હલો.
હા. હાલ તો સારું ફાવે છે. પછી શી ખબર હવે.
હ હ તો હ ભાવ એ તો પ.
નવોદયની પરીક્ષા આલે એમાં તો સારું હોય છે. કડક ભણવાનું.
હ હ.
પણ હવે તો કડક હ એ રેવાની બધી સગવડ હોય પાસ થઈ જ
કે પરીક્ષા આવે ને અગિયાર માં ની પરીક્ષા આપો ને તો કે કોલેજમાં સારું એડમિશન મળે. જાય.
હ હ મળતું હશે. કોલેજમાં અગયારમામાં આવે એમ? ભલે
તૈયારી અગિયારમા માંથી કરવાની.
નવોદયની પરીક્ષા આવે એમાં એમ એક થી બાર છ થી બાર ફ્રી ભણવાનું.
હમ.
હમ અહી રહેવાનું ને ઈ એ બધુંય
દ્વાતી વાળા જવું હોય તો એ મફત માં મળે ને.
હઅન એ ઘણ મુફત નવદયની આવેને એટલે વાલામાં જવા મળે રહેવાની ને બધી સગવડ હારી હે અઇયા
એમ.
હઅમ
હાલૂ.
બધા શું કરે
કોઈ નઈ મા બુન મશીને બેઠી મમ્મી ને બધવાળી પ્યાસ સાર ને એવુ નાખતા હતા.
હમ હમ. મશીન થોડા ઘણું પાઈપિંગ ને એવું નાખતા આવડતું હશે ને
થોડ થોડું આવડે પાઈપિંગની હજી નઈ નાખતા થોડું થોડું સીવા હ.
તારા બુન ને આવડતી હશે ને પાઈપિંગ નાખતા
હ મારા બુનને આવડે હે
હઅમ એન પાહેતી શીખી લેવાનું.
મને થોડી થોડી આવડે નાખતા પાઈપિંગ એટલી બધી નહી આવડતી.
હમ.
હમ હમ.
અમારા બોનને હમણા શીખવા જીતી ને એટલે એને આવડે હે.
હઅન શીખવા પાર્ટન ગયા હતા.
પાટન.
હા. હું એ એમને શીખવા ગીતી પણ એટલું બધું ચાર પાંચ દાડા જીતી એટલે શીખી નય એટલે બધા.
હમમ માપે શીખય
હ હાલ તો વરસાદની વાટ જોઈ રહિયા હ
ઓ વરસાદ આવે તો આવે તો વાવેતર થાય વ
હઅ મગફળી બીજી ઉજી જાય. સારું તો. ના કપાસ તો નહી વાયા હજી કોઈ
હ અમારે વાયા થોડો.
થોડોક વાયો એમ.
હમ.
હારહોશે હાલ તો.
હા.
પૈડું.